હા બેન કેમ છો તમે?
હું મજામાં છું તમે?
હું પણ મજામાં છું બેન તમને મારી અવાજ આવે છે
હા આવતી છે
હમ્મ તો તમે આજે હું જ હું તમને આજે રક્ષાબંધન વિશે વાત કરવા માંગુ છું તમારી પાસે ટાઈમ છે ખરો બેન?
હા સારું છે
તો રક્ષાબંધન આ ભાઈ બહેનના પવિત્ર ને અદ્ભુત પ્રેમ નો તહેવાર છે આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમમાં દિવસે પૂનમ ના દિવસે ઉજવામાં આવે છે આ દિવસે બહેન પોતાના ભાઈના ક કળા પર પ્રેમથી રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય અને સુખની પ્રાર્થના કરે છે રાખડી બાંધ્યા પછી ભાઈ પોતાની બહેનને ભેટ આપે છે. અને જીવનભરનું તેનું રક્ષણ કરવાનું વચન પણ આપે છે આ તહેવાર પરિવાર માં ખુશિયલી લાવે છે આ દિવસે બધા સગા સંબંધીઓ ભેગા થાય છે છે અને મીઠાઈઓ ખાઈને આ તહેવારની ઉજવણી કરે છે તમે કઈ કેવા માંગો છો બેન રક્ષાબંધન વિશે
તમે જે કીધું એકદમ ચોક્કસ કીધું અને હા રક્ષાબંધન એટલે રક્ષણ નું બંધન રાખી માત્ર દોરી નથી પણ સ્નેહ નું પ્રતિક છે આ દિવસે ભાઈ અને બહેન બંને એકબીજાને મીઠાઈ ખવડાવે છે હ અને આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિના ની પૂનમ ના દિવસે સમગ્ર ભારતમાં ખુબ જ ઉત્સાહ અને આનંદ થી ઉજવવામાં આવે છે તમને ખબર જ હશે તેને બણેવ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતમાં તહેવારો નું દેશ છે અહી વર્ષભર અનેક ધાર્મિક અને સામાજિક તહેવારો જવામાં આવે છે આ બધા તહેવારોમાં રક્ષાબંધન એક અનોખો અને હાર્દિય સામશી તહેવાર છે અને આ દિવસ માત્ર એક દોરો બાંધવાનો નથી પરંતુ ભાઈ બહેન વચ્ચે નો અતૂટ અને પવિત્ર સંબંધ વધુ મજબૂત બનાવવાનો ઉત્સવ છે અને આ આ દિવસ બહેન સવારે વહેલી ઉઠી ને સ્નાન કરી સુંદર કપડા પહેરીને પૂજાની થાળી તૈયાર કરી કરે છે પૂજાની થાળીમાં અને રાખડી કોકી ચોખા દીવો અને મીઠાઈ મકવામાં આવે છે બહેન પોતાના ભાઈ ના કાપડ કાપડમાં કુકી નો તિલક કરે છે તેના પર જોખ હા લગાડે લગાવે છે અને જમણા હા જમણા હાથે પ્રેમથી રાખાડી બંધાવ આવે છે રાખી બાંધવા પછી બહેન ભાઈની આ થી ઉતારે છે. તમને ખબર જ હશે આ તેને મેઠાઈ ખવડાવવા ખડાવીને મીઠું કરાવે છે. તે ભાઈ ના લાંબા અને સુખી આયુષ્ય માટે ભ ભગવાન ને પ્રાર્થના કરે છે. ભાઈ પણ પોતાની બહેનને સુંદર ભેટ આપે છે. અથવા પૈસા આપે છે. તેના સાથે જ ભાઈ આજે આજીવ પોતાની બહેનને રક્ષા કરવાનું અને દરેક મુસ્ કેલીમાં તેનું સાથ આપવાનું વચન કરે છે. પવિત્ર વચન આપે છે. રક્ષાબંધન દિવસ ના બણેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે સાગર ખેડુઓ વરુણદેવ ની પૂજા કરે છે. અને દર દરિયામાં નળિયે વઘરાવીને પોતાના વ્યવસાય ની શરૂઆત કરે છે, અને તેથી તેને નાળિયેરી પુનમ પણ કહેવામાં આવે છે. અને બીજું મેં કહું તો આ રક્ષાબંધન ખુબ જ સરસ તહેવાર છે. બ્રહાણો અને પવિત્ર દિવસો નદી કે તળાવ કિનારે જઈને પોતાના જન્યો બદલે છે. જેને શ્રાવણી કહેવામાં આવે છે. અવે તમે કઈ કેવાના છો કે બેન?
હા તમે જે પણ કીધું ને તે ખુબ જ સારું કીધું છે. હું આગળ આ વિશે વાત કરું તો શિશુ પાલવ ના વદ વખત એ છે ને ભગવાન કૃષ્ણની આંગળી લોહીલુહાણ થઈ ગઈ હતી. ત્યારે દ્રૌપદી એ પોતાની સાડીનો છેડો ફાડીને તેમ તેમની આંગળી પર બાંધ્યો હતો. કૃષ્ણ એ નેતા બદલવામાં દ્રૌપદીની આ જીવન રક્ષા કરવાનું વચન આપ્યું હતું. અને ચીરહરણ વખતે તેમની લાજ બચાવી હતી. દેવી લક્ષ્મી એ રાજા બલિદાનને રાખડી બાંધીને તેમને બલીને એટલે એમ સોરી. દેવી લક્ષ્મીએ રાજા બલીને રાખડી બાંધીને તેમને પોત તાના ભાઈ બનાવ્યા હતા. ભેટ સ્વરૂપે તેમણે રાજા બલી પાસે પાતળ પાતાળ લોકમાં ભગવાન વિષ્ણુને મુક્ત કરવાનું વચન પણ માંગ્યું હતું. અને હું જો આ રક્ષાબંધનની જે પવિત્ર સંબંધ વિશે વાત કરું ને તો આ તહેવાર માત્ર સગા ભાઈ - બહેન પૂરતો સીમિત નથી. સ્ત્રીઓ કોઈ પણ પુરુષને ભાઈ માનીને રાખડી બાંધી શકે છે. અને નિયમોનું પાલન જો આમાં કરવાનું કહું ને તો આ દિવસે બેહેન ભાઈના કપાળ તિલક કરે છે, અને આરતી ઉતારે છે ભાઈ બહેન ના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે. અને રક્ષાબંધન ના દિવસે જો હું આપણા ઘરે બનાવવાની વાનગીઓ વિશે વાત કરું ને તો ગુજરાતમાં આ દિવસે ખાસ કરીને ખોપરા પાક અને સુખડી જેવી પરંપરાગત મીઠાઈઓ બનાવવામાં આવે છે. અને ઘણો બધો આમાં બધા લોકો રક્ષાબંધનમાં માત્ર એક ઉત્સવ નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિ સૌથી પવિત્ર અને ઊંડો સંબંધો નો વ્યક્ત કરતો તહેવાર છે, આ તહેવાર ખાસ કરી ને બધા લોકોને ખૂબ જ ગમે છે, ત અને રાખડીને સામાન્ય દોરો એ ભાઈ દ્વારા બહેનને આપતા આ જીવન સુરક્ષાના વચનનું સૌથી મોટું પ્રતીક છે. અને તે રક્ષાબંધન નું વચન કહેવામાં આવે આવે છે ભાઈ એક બહેનને એ વચન આપે છે, કે આ જીવન હું તારી રક્ષા કરીશ અને તને જીવનમાં કોઈ બી પરેશાની આવે તો તેનો હું સામનો કરીશ અને ત્યારે તારી સાથે ઉભો રહીશ. અ તે ભાઈ બહેન અને તે છે ને ભાઈ બહેન ના વચ્ચે અતૂટ પ્રેમ અને નિસ્વાર્થને મજબૂત બનાવાનો ખાસ દિવસ છે. રાખડી માત્ર ભાઈ સગા ભાઈ ને જ નહીં પરંતુ પિતરાઈ ભાઈ કે ધર્મમાં ભાઈ ને પણ બાંધ્ બાંધી શકાય છે, તે સમાજનું લિંગ ભેદ ભૂલીને પવિત્ર સંબંધોંધ બંધ બાંધવાની પ્રેરણા આપે છે, અને ઇતિહાસ માં અન્ય ધર્મ ના રાજાઓને પણ રાખડી મોકલી મદદ મેળવવામાં આવતી હતી હું તો બસ આજ કેવું તમે કઈ આગળ કેવા માંગો છો બેન
હા તમે સરસ કીધું આ પવિત્ર તહેવાર સાથે અનેક પૌરાણિક કાર્યો જોડાયેલી છે, અહીં રક્ષાબંધનની સૌથી પચાલિત અને મુખ્ય બે વાર્ તો પુસ્તક માં આવે છે, હ ને અને આ તહેવાર સાથે ઘણી
ઘણી ઐતિહાસિક કથાઓ જોડાયેલી છે એવું માનવામાં આવે છે, કે ચિતાડુ રાણી કર્મમાંવતી એ મોગલ સમાટ હોમાયુંને રાખડી મોકલીને રક્ષા માંગ્યું હતું હોમાયુ એ રાખડી નું માન રાખીને રાણી કર્માવતીને બહેન માની હતી અને યુદ્ધમાં તેમની મદદ કરી હતી રક્ષાબંધન એક માત હિન્ંદુઓ ન જ નહી પરંતુ જાતિ અને ધરમના ભેદભાવ વગર દરેક ભારતીય દ્વારા ઉજવવામાં આવતો એ સ્નેહને સૌ છે તે સમાજમાં જ્ઞાતિ, પ્રેમ અને ભાઈચારો ફેલાવવાનું કામ કરે છે, હ ને અને ભાઈ બહેન ગમે તેટલા દૂર હોય પરંતુ આ દિવસ તેઓ એકબીજાને ચોક્કસ યાદ કરે છે, સાચે જ રક્ષાબંધન એ લાગણી ઓર લાગણીઓનો રેસમી રેસમી દોરો છે, તમે બીજું કઈ કેવા માંગો છો
હા બેન તમે જે પણ કીધું ને ખુબ જ સારું કીધું કીધું છે, અને હું તો એજ કહીશ કે રક્ષાબંધન એ તો આપણા બધા માટે ખુબ જ સારું અને અગત્યના તહેવાર છે, અને ખાસ કરીને આપણા ગુજરાતમાં છે, ને રક્ષાબંધન ખુબ જ સારી રીતે ઉજવામાં આવે છે, અને અહિયાં ના લોકો પણ પોતાની ભાઈ બહેનોને ખૂબ જ અ આશા આપે છે, કે હું તમને આખી જિંદગી તમારી રક્ષા કરીશ અને તમને ધ્યાન આપી પીસ અને રક્ષાબંધન ના નાના છોકરાઓ માટે બી ખુબજ અગત્યના હોય છે. કેટલાક ચાર ચાર બેનો ના એક ભાઈ હોય છે. તે નાના હોય છે તે લોકોને પણ એ લોકો રાખડી બાંધીને પોતાને પોતાને ખુશકિશમત સમજે છે. અને કેટલાક લોકોને તો ભાઈ હોતા જ નથી તે લોકના માટે તે આ તહેવાર ખૂબ જ દુઃખમય થાય છે. પરંતુ જે મેં આગળ કીધું ને સગા સંબંધીના ભાઈઓ પણ આપણને ભાઈ લાગે છે. અને તેમને આપણે રાખડી બાંધી શકીએ છી તો તે પ્રમાણે એ લોકો છે ને અ એકબીજાને રાખડી બાંધીને આ તહેવાર ઉજવે છે. અને ખુબ સારી રીતે અ ભાઈને બેન મરી મલી જાય અને બહેન ભાઈને બહેન મલી જાય. અને બહેનને ભાઈ મળી જાય. અને હું તો આજ કેવા અંતમાં કે આપણે જે પણ વાતો કરી ને તે ખુબ જ સરસ કીધી છે. અને તમે જે પણ કીધું તે ખુબ જ સારું કીધું મને તો ખૂબ જ ગમ્યું છે. અને તમારો મારી જોડે વાત કરવા બદલ ખુબ ખુબ આભાર.
તમારો પણ આભાર.